થયોને
હા થયો હવે પેલા ખબર ની કેમ ના થયો
અરે એક થી ખબર આવું ગંધાતુ હોય પીતો હું પ્રિયા કાલી ની ન હું પ્રિયા જોડે હું ક્યાર નુ ટ્રાય કરું છું તો એ બસ એરર જ આપે તો એસી લિમિટ લિમિટ જ કંઈક બતાવે છે.
હા એ જ એક સો એસી મિનિટ લિમિટ કઈ રીચ કે એવું કઈક બતાવે છે.
તો મેં પછી તો મેં કરી દીધા જેમ તેમ. પેલા માનવને કર્યો પછી તને કર્યું. એવી રીતે મેં કીધું જા મારે પતાવે છે મારે પંદર દિવસ જ છે મારી જોડે તો.
મારા તો હજુ ચાલુ જ થયા છે આ કેય મારે ચોથું હશે કોલ.
એવું ચોથો છે કઈ નઈ સારું છે ને ચોથું છે પાંચસો તો આ આવી જાય પાંચ કોલ થાય તો
હા પેલા ત્રણ બી હજુ ચેકિંગમાં જ છે.
હા તો બસ તો પછી તને આવશે તાર પૈસા.
હા આવી જાય તો સારું છે. બીજું કેવું ચાલે છે ઓફિસ માં
અને તું ઓફિસ નું પૂછ મત કેટલું બાપા
અત્યારે એવું લેવા ગ એ ચાલો કામ ન છોડો બીજું બધું ચાલવુંય એલે પોલિટિક્સ એટલે હદ વગરનું બાપા. હા અરે સર કેટલા શનિવારે સર ગુસ્સે થયા એટલે. હદ વગરના ગુસ્સે થયા હતા હા નિશાન સર. એમાં એવું છે કે આપડણે જે ત્યાં સિનિયર છે ને ચાર જણા.
હા.
એ લોકો જે નવા પેલીસના અને એ લોકો આયા છે ને, અને બે છોકરી આઇ છે. તો એ લોકોને ચડાવે છે, પ્રિયા ગઈ બરાબર તો પ્રિયા ગઈ. એટલે એ લોકો એમ ખબર તો પડી ને કે આ કેમ જાય છે આ શું રીઝન ના લીધે જાય છે. બરાબર તે એ લોકોને થોડી ભનક પડી ગઈ પેલી સના થોડી બોલવાની મુફત જ છે.
હા.
બરાબર, તો એ છે ને પછી ઉમા મે તમને બધા એને ચડાવે કે આ કંપનીમાં કે આવું છેને તેવું છે ને ભ નવા લોકો તો આવે તો નવા લોકોને કહેવાની શું જરૂર.
કે અમારા કંપનીમાં આવું છે તેવું છે, તો પછી હા પછી પ્રિયા ને બી આ ચડાવતા જ હતા. ઉમા મેડમ રોજે ઘરે ફોન અત્યારે બી ફોન કરે જ છે. અને મેં તો રેકોર્ડ મેં તો હું કાલે કોન્ફરન્સ કેતી નહીં તું પ્રિયાનેે. કાલે હું કો કોન્ફરન્સમાં હતી ત્યાં મને કોન્ફરન્સમાં લીધી હતી અને મેં બધું સાંભળી લીધું કે ઉમાળિયા કોના કોના ચમચાગીરી કરે છે, હું તો હવે કાલથી એવી થવાની છું ને એ હવે કાલની બધા ની આઈ બનેલી છે.
અરે યાર મને બી કોલ આવતો હતો.
અને આરો તો એ
તબિયત પૂછવાનું ઓફિસ નું બી એવું કીધું એમરે. કે ભલે કે બધા તમને કેતા કે તું આવી જાને થોડું કામ કરજે ને આમ તેમ. પણ કે તું મતલબ કે તું સમજી જા કે જેમ બધાને જરાવ ને. મને વાત કરી અમે.
હા હા હા.
ત્યાં સુધી તો અમને મને આ રીતે કોઈ દિવસ વાત નહી કરી, અને હવે ઓમાં ઓકે.
હા.
તો પેલા તો મને એમણે એવું જ કીધું કે મતલબ કે સારું ના થાય ને ત્યાં સુધી એક બે મહિના તું જો દ જોઈન કરીશ જ નહી કે.
બરાબર. એ છે ને આવી જ છે હું કઉ છું ને એ આ બધા છે ને પોલિટિક્સ બઉુ ભેગું થયું છે. તો સરને ખબર પડી ગઈ.
હા, કે તું તારા કરિયર નું વિચાર ને આમ ને તેમ. કે પ્રિયા ન બી કહેતા હતા કે પ્રિયા નું ક્યાં એ કર્યું જોયું. કે કઈ, આવું બધું.
અલી બઉ તો શું ચઢાવવા કરે છે મેં કીધું આ કંપનીમાં અને શું છે રહેવું છે કે નહીં. તો આ બધા ચઢાવવા કરે ને તો સના ખબર પડી કેમ કે પે સના આને છે ને એવી રીતે તે નીચે નીચે ઊભા રહીને પંચાયતો કરે છે.
હ
તો સર જોઈ તને સરને બી ખબર પડી કે હા હા આ બધું છે આ લોકો છોકરીઓને બધું ચડાવે છે આ સિનિયર લોકો તો જેમ સર આ્યા ને શનિવારે તો પેલી તનવિ કરયા છે ને પીજું કઈક પંચિંગ ન એનું થયું હતું તો સના અનેને પેલી તન્વી છે ને એ ઉમા મેડમ જોડે બેસે છે અને સના મારી બાજુમાં હું છે ને સુ આસી ની જગ્યા આઈ ગઈ છું અત્યારે કેમ કે પેલું હતું નહી થતું ને શેટ આ લોકોને શીખવાડવાનું તો હું શું ની જગ્યા આવી ગઈ છું હવે તો મારી બાજુમાં સના બેેસે છે તો પછી હા પછી એમાં પેલું સના અને પેલી ન થયું મારે પંચઉટ થતું ને એમ તેમ તો સર એ કેમેરો જોઈ લીધો બરાબર તો આયા ને એવું તરત તનવી મેડમ તમે પિસ્તાળીસ મિનિટમાં શું કર્યું ને મને બધું તો રિપોર્ટ આપો
હ
તો રિપોર્ટનું પછી અંદર ગયા કેબિનને બધું મૂકીને આવ્યા બાર કે શું ક્યું તમે તો પે કીધું ત્યાં હું જોતી હતીઈ ને એમ ને તેમને. તો કે તમે અત્યારે અત્યારે ડિઝાઇન મૂકી જાવ રિઝાઈન હા કે અત્યારે અત્યારે રિઝાઈન જોઈએ મારા અને કે રિઝાઈઇન નહી મૂકો ને તો હું તમને ટર્મિનેટ કરી દઈશ
હમ હ આ રીતે વાતો કરતા અને આવતા એટલે હલો હમ
અને તું હવે આવીશ ને તાર તોું પરું પીસી છે હવે તને છે ને પ્રિયા નું લેપટોપ જ આપી દેવાના છે
હા હવે હવે એ લોકો શું કરે છે ખબર નઈ
હમ હવે તને પ્રિયા નું લેપટોપ આપી દેસ
આપે તો સારું છે, કામમાં આપે મીટિંગોને બધામાં બહુ પ્રોબ્લેમ થાય છે. હેલો તારો વોઇસ કટ થાય છે, લાગે હેલો